હસ્
હલો
હા બોલો બોલો.
શું કરો છો?
કઈ ના બસ બેઠા છીએ.
અચ્છા અચ્છા બાકી કેવું ચાલે છે અત્યારે?
કઈ ના ઓફિસથી હવે ઘેર જઈ રહ્યો છું ચાલીને.
અચ્છા અચ્છા. બરોબર બાકી?
ના બસ હવે રિક્ષાન ભાડા કેટલા થઈ ગયા તો ચાલીને ઘરે જવું સસ્તું પડે એમ. ચાલીસ પચાસ રૂપિયા રિક્ષાના આલવા હા એના કરતા શું ચાલવાનું. હા
એમાં બે બેનિફિટ થઈ જાય તમારી હેલ્થે સારી રે અને એક જાતનું સેવિંગ પણ થઈ જાય.
હા એજ ને હવે તમે મતલબ કેવું કે વધાર દૂર છે તો ના ચાલી શકો પણ બે ત્રણ કિલોમીટર તો ચાલો તો તમારા શરીર માટે પણ સારું અને એટલું ભાડું ખર્ચીને કઈ ફાયદો ભી નહી એનું એના કરતા કઈ ખાવામાં કે બીજા રસ્તામાં વાપરો તો કંઈક ઉગે.
હા એ તો છે અમે પણ કોઈક વાર આમ ચાલી સ્પેશિયલી ચાલવા જઈએે લાઈક જમ્યા પછી આમ તેમ.
હા એ તો છે એના કરતા તમે જેમ કે કોલેજ જતા હો કે પછી એમ હોય ને તો ચાલીને જાવ ન તો સારું રે એમ.
હા એ છે. હમણાં જ અમે એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે તમને કોઈ આઈડિયા છે?
ના કયો પ્રોજેક્ટ?
લાઈક પ્લાસ્ટિક ઉપર અત્યારે તમને ખબર જ છે કે પ્લાસ્ટિકનું કેટલો બધું યુઝને બહુ વધ વધી ગયું છે અને કેટલું બધું ખરાબ છે એ વસ્તુ.
હા એ તો હે પણ પ્લાસ્ટિક તો કેવું ઘરે ઘરે વપરાતું હોય. અને આધુનિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો હે.
હા પણ લાઈક તમે એનો શું કેવાય યુઝ પ્રોપરલી પૂરેપૂરો બંધ ના કરી શકો. પણ ઓછો તો કરી જ શકો ને?
હા એ તો છે જેમ કે પાણીની બોટલ હે ડબ્બા કન્ટેનર, ખુરશીઓ, ટેબલ, બકેટ ગમે તે દૂધ દૂધની થેલી, તેલના પાઉચ બધામાં પ્લાસ્ટિક જ છે ને કઈ બી એક વસ્તુ લેવા જઈએ. તો ત્યાં પ્લાસ્ટિક તો આપણને દેખાઈ જાય.
હા પ્લાસ્ટિક દેખ હા પણ અ શું કે અમે લોકો અમુક વાર પ્લાસ્ટિકનો કેવું કે ભાઈ યુઝ કરીને ગમે ત્યાં ફેક કી દે આ તે એની જગ્યાએ મતલબ તમે પ્રોપર ડસ્ટબિનમાં નાખો તે રિસાઈકલ થઈ જવાનું છે ને પ્લાસ્ટિક તો.
હા રિસાયકલ થઈ જાય રિયુ પેલું મતલબ ત્રણ આર આપડે ભણવામાં આવતાને રીડયુઝ રીયુસ અને રીસાઈકલ કે જેટલો પ્લાસ્ટિક નો યુઝ તમે ઓછો કરો જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે
હમ્મ.
એ વાપરવાનું જ બંધ કરી દો સિંગલ યુઝ પ્લાસ્ટિક. રિયુસ એટલે કે બોલો બોલો.
અરે બોલો તમે કઈક સમજાવતાતા એ.
રિયુસ રિયુસ એટલે કે જે વસ્તુ તમે પ્લાસ્ટિક છે તો એ વાપરી શકો તો તો એનું રિસાયકલ કરીને રી પાછો યુઝ કરો રીસાયકલ નહી સોરી રિયુઝ કરો. જેમ કે તમે પ્લાસ્ટિકની બોટલ છે તો એ કાપીને એમાં કઈ મૂકવા માટે વસ્તુ બનાવી શકો બીજું કઈક પ્લાસ્ટિક છે તો એનો એવી રીતે તમે યુઝ કરી શકો. રિસાયકલ એટલે કે એ તો મતલબ ખબર જ છે કે જે પ્લાસ્ટિક કચરામાં ફેંકો તમે એના કરતા રિસાયકલ માં આપી ને એની કઈક નવી વસ્તુ તુ બનાવી શકો એવી રીતે જો યુઝ કરીએ ને તો ગંદકી બી ઓછી થાય અને પ્લાસ્ટિકનો યુઝ બી થઈ જાય પાછો ને પાછો.
હા હા એજ કે ભાઈ મોસ્ટલી કેસમાં કેવુ હોય રિયુઝ તો બહુ ઓછા લોકો કેમ કે હવે રીડ્યુસ તો કઈ રીતે કરવું. બધી વસ્તુ જે છે એ ફૂડ પેકેજિંગ કે કોઈ બી વસ્તુ તમે પકડી લો ને એમાં પ્લાસ્ટિક છે એટલે રીયુઝ કરો યુઝ એ બહુ થોડું ડિફિકલ્ટ છે. પણ તમે એનું શું કહેવાય રિસાયકલ અને રિયુઝ કરી શકો કેમ કે રિયુઝમાં તો તમારી જોડે બહુ ઓપ્શન છે. હમણાં કેવું સ્કૂલમાં એક નવી એક્ટિવિટી ચાલુ થઈ કે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવો જે વસ્તુ તમારે કામની નથી. એની અંદરથી કંઈક સારું મતલબ બનાવો જેથી એ યુઝ કરી શકાય. તો એ એક્ટિવિટી બી સારી છે. અને રિસાયકલ તો એઝયુઝુઅલ કે બધા કરવાનો ટ્રાય કરે જ છે.
હા એ છે તમે જેમ કીધું સ્કૂલની એક્ટિવિટી એ છોકરાઓમાં જાગૃત ફેલાવે કે વેસ્ટ નહી ફેલાવાનું. એના કરતા તમે એમાંથી કઈક નવું બનાય ને ઘર માટે કે ઓફિસ માટે કંપની માટે ગમે તે માટે કય હેલ્પ ફુલ બનાવી શકો છો આ તો પછી કેવું કે પું કઈક એવું મતલબ ડિઝઇન કે ડેકોરેટિવ ચીઝ બનાવતો હોય વેસ્ટ માંથી. એ તમે તમારા ઘરના ઉપર કે પછી કોઈ બોક્સમાં રાખો ને તો એ સારું બી લાગે. અને કચરો જે પાડતા હોય એ બચી બી જાય. તો એવી રીતે જો તમે યુઝ કરો ને તો એક સારી બાબત છે. અને છોકરાઓમાં જાગૃતતા ફેલાય કે કે ભાઈ આ છે વસ્તુ નહી બગાડ કે પછી કઈ રીતે યુઝ કરવાની. એવી રીતે સારી બાબત કહેવાય.
હા એ અને છોકરાઓની અંદર એક ક્રિએટિવિટી બી થાય કે કઈ વસ્તુમાંથી શું ઇન્વેન્ટ કરી શકાય લાઈક મોસ્ટ મોસ્ટલી વસ્તુ એ જ હોય કે તમે કઈ રીતે નવી વસ્તુ ક્રિએટ કરો છો. પછી એ ભલે જૂની વસ્તુમાંથી હોય કે ડાયરેક્ટલી નવી વસ્તુ હોય. પણ એમ ક્રિએટિવિટી જાગૃત થાય છોકરાઓની અંદર.
હા એ તો છે એમની થિંકિંગ એબિલિટી વધે કે ભાઈ એક કઈક શું નવું કરી શકાય એ વિચારવામાં એ પછી એક વસ્તુ માં એવું વિચારે ને તો પછી કોઈ બી વસ્તુ નથી જોવે ને તો એમને વિચાર આવે કે આમાંથી શ નવું કરી શકાય. અને એ થીંકિંગ અબિલિટી અત્યારના તો ફ્યુચરમાં બી ઘણી જગ્યાએ તમને કામ લાગતી હોય છે. કેમ કે અલગ અલગ પ્રોબ્લેમ પ્રોબ્લમ ના અલગ અલગ સોલ્યુશન હોય. તો હવે કેવું કે તમે તમારી થિકિંગ કેબિલિટી સારી છે તો તમે એનું જુદું અને કઈક યુનિક સોલ્યુશન વિચારી શકો.
એટલે અમે તો આજે કરીએ છીએ ને એની અંદર કેવું છે કે લાઈક સ્કૂલ છે કોલેજીસ છે અમુક એવા પ્રઇવેટ કે પબ્લિક પ્લેસીસ છે જ્યાં લોકો ભેગા થાય ત્યાં નાનો મોટો સેમિનાર કરીએ ત્યાં પ્લાસ્ટિક વિશે બધું સમજાઈએ કે અ એ શું કેહેવાય એ શું છે મતલબ અમુક લોકો મતલબ પ્લાસ્ટિક શું છે એક સિન્થેટિક છે જે લોકોએ ઇન્વાઈન્ટ કર્યું છે એટલે એ કોઈ દિવસ ઓલું શું કહેવાય વિઘટન નથી થવાનું એ આ ધરતી ઉપર રેવાનું જ છે તો એને બધી ડિટેલ્સ આપીએ પછી એવું નહી કે પ્લાસ્ટિક ખાલી હાર્મફુલ જ છે એના બહુ ફાયદા એ છે બધા એમ એજ કે છે કે પ્લાસ્ટિક નુકસાનકારક છે હા નુકસાનકારક છે પણ એ ફાયદાકારક બી છે લાઇક સસ્તું છે પાણી પાણીથી શું કહેવાય બગડેના એટલે એ બી છે કે પ્લાસ્ટિકનો તમે પ્રોપરલી યુઝ બંધ તો નથી જ કરવાના
હા એ વાત સાચી પણ કેવું કે પ્લાસ્ટિક ના નુકસાન બી ઘણા છે. જેમ કે સહેલાઈ થી નાશ પામતું નથી. પછી જમીન અને પાણીનું પ્રદુષણ કરે છે જમીનમાં તમે પ્લાસ્ટિક નાખી દો તો એ સડવાનું નથી એવું ને એવું દસ વર્ષ થાય વીસ વર્ષ થાય કે પચાસ વાર થાય એવુ એવું પડ્યું રેવાનું અને પાણીમાં બી નુકસાન કરાય કે ભી પાણીમાં બી સડવાનું નથી એવું ને એવું તરે જાય. પછી બીજું કે પ્લાસ્ટિક આડું અવડું પડ્યું હોયને તો પ્રાણીઓને મોટામાં જાય અને એક સારી બાબત ના કહેવાય.
હા એનાથી બઉ બધા પ્રાણીઓનું મૃત્યુ પણ થઈ જાય છે પ્લાસ્ટિક જો ગળામાં અટકાઈ જાય કે આ તેના લીધે અ અને સેકન્ડ થિંગ કે પ્લાસ્ટિક છે આ જેે જમીન છે એની અંદર બી કેવું છે કે પછી એને એની અંદર ઝાડ ને સરખરી તે નથી ઉગતું બિકોઝ કે પ્લાસ્ટિકના જે કેમિકલ હોય એની અંદર ઓલા થાય.
હા એ બી વાત કે ભાઈ એ વસ્તુમાં નુકસાન કરે. અને લોકો પ્લાસ્ટિક બાળતા હોય પણ પ્લાસ્ટિક વાળવાથી ઝેરી વાયુ નુ ઉત્પન્ન થતો હોય છે.
હા એને બાળું બી ના જોય એને મોસ્ટ શું કેહેવાય જે હોય ને એજ કે તમે એને પ્રોપરલી એનો ડિસ્પોઝ કરી નાખો લાઈક ડસ્ટબીન છે. એની અંદર કરી નાખો ને પછી ઓફકોર્સ એ વસ્તુ રિસાયકલનમાં જવાની છે તો બહુ બધું ઘટી જશે પણ લોકો એ વસ્તુને ફોલો નથી કરતા.
હા એ જ ને હાડા અવળું ફેંકી દે એના કરતા જો ડસ્ટબિનમાં યુઝ રાખીને રિસાયકલ માટે આપી દે ને તો એ યોગ્ય કેહેવાય.
અને શું કેહે ફૂડ પેકેજિંગનું એ બધું થોડું થોડું ઓછું કરી દે પ્લાસ સ્ટીલમાં તો સારું કેમ કે એના માઇક્રો પાર્ટ હોય પ્લાસ્ટિકના એ બોડીમાં જવાના જ છે પછી કેવા કેન્સર ને એવા બહુ મોટા મોટા ટઇ શો થઈ જાય છેન
હા એ તો છે અને કેવું કે પ્લાસ્ટિક ના વાપરવા જોઈએ જેમ કે ઠેલીઓ માટે તો તમે કાપડ ની ઠેલી જૂતની ઠેલી એ વાપરો ને
હમ્મ.
સારું પડે તમારે એમ.
હા પછી શું કેહેવાય એમ તો બહુ બધા છે લાઈક તમે બોટલ ની અંદર પણ સ્ટીલની બોટલ છે પછી કાચ ના વાસણ છે માટી ના વાસણ છે અત્યારે માટી ના વાસણનું બી બહુ છે લાઈક કે કૃત્રિમ શું કેવાય કુદરતી રીતે માંથી બનાવેલા એટલે સારા હોય ને પછા એની અંદર તમને બીજા બી બહુ ઘણા સારા પોષક તત્વો મળી જાય
હા એજ ને અને અત્યારે તો પેપર બેગ્સ આવ કે ભાઈ તમે ખરીદી કરો તો પેકેજિંગ માટે એ પેપર બેગ્સ આપતા હોય જે આસાનીથી નષ્ટ બી થઈએ અને મતલબ નુકસાન ભી ના કરે નેચરને તો એ સારું
હા એ છે પણ પેપર બેેગમાં આમ તો એ જ થયું ને કે ટ્રી ને એનો વેસ્ટ થવાનો છે તો ઇન્ડાયરેક્ટલી એ બી એટલું સેફ નથી ને
હાય બી છે કે સેફ નથી અને એક મતલબ એ એમને નવી ઇન્વેન્ટ કર્યું છે પેપર બેગ કેમ કે પેલા તો હતું નહી હવે નવું આવ્યું એ ની જગ્યા હવે બીજું આવશે કાયક નવું
હા એ તો આવવાનું જ છે કઈક નવુ ને નવુ તો શોધાવાનું જ છે પણ એવું થઈ શકે કે ભાઈ તમે એનો રીયુઝ કરતા થઈ જાવને તો ઠીકે પ્લાસ્ટિક નો રિયુઝ કરો તો વધા વધવાનું નથી પ્લાસ્ટિક
હા અને બાયોપ્લાસ્ટિક યુઝ કરવું જોઈએ જેમ કે મકાઈ ના સ્ટારચ અથવા શેરડી જેવા છે છોડ માંથી બનાવવામાં આવે ને તો એ સારું પડે તમારે
અચ્છા અચ્છા એટલે જો આ ટોપિક પણ અમે હવે ઈ અંદર ઇન્ક્લુડ કરશું કે ભાઈ આ બાયોપ્લાસ્ટિક ના યુઝ કરવાના બસ એેજ
સારું ચલો પ
હા હા હા બાય
હા